કેમ છો?
મજામાં.
અચ્છા અચ્છા શું કરતા હતા?
કાંઈ ની બસ ફોન જોતી હતી. તમે?
કાંઈ ની જો બસ હું એ ફોન જ જોતી હતી.
અચ્છા જમી લીધું?
હા બસ જો જમી લીધું આજે.
અચ્છા સરસ. શું હતું જમવામાં?
આજે અમારા અહીંયા તો મંચુરિયન હતું. ને બીજું બધું એટલે મંચુરિયન પછી બીજું લઈ આવ્યા હતા બારે .
અચ્છા.
તમે જમી લીધું?
હા મેં ભી જમી લીધું હમણાં જ.
અચ્છા અચ્છા. શું જમ્યુ આજે તમે?
હું તો રાતે લાઈટ જ ખાઉ એટલે મેં ખીચડી જ ખાલી ખાધી.
અચ્છા અચ્છા એતો સારું કેવાય રાતે આપડો દેશી ખોરાક જે ખીચડી છે કે એવું ખાય તો
હા એજ હું તો મોસ્ટલી ખીચડી જ પ્રેફર કરું આપડા બાપ દાદા એ બી ઈજ ખાધી છે તો પછી આપડે ઈજ કન્ટિન્યુ કરવાની.
સાચું છે એ તો આપડા બાપ દાદા ખીચડી ખાઈ ખાધી છે તો કેટલા હમણાં એ લોકો હજુ સુધી આમ તંદુરસ્ત છે.
હા એજ ને તે સાચો ખોરાક ખાધો છે. એટલે એ લોકોએ કેટલું બધું કામ કર્યું છે. વાડીમાં અને બીજે બી કેટલુંક કામ કરીને એ લોકો જલ્દી થાકતા બી નથી. આજની જનરેશન તો એટલું બધું જંગ ફૂડ ખાય છે બહાર નું ખાય છે. એ થોડુંક કામ કરે એટલે થાકી જાય.
હાચી વાત છે. થોડું કામ કરે અથવ થોડા ખાલી એ લોકોને પગથિયાં ચડવા હોય ને તો બી એનામાં શ્વાસ ચડી આવે છે થાકી જાય છે. કેમકે હવેના ખોરાકમાં એટલું તન પોષણ નથી મળતું. પ્રોટીન નથી મળતું એથી એ લોકો થાકી જાય છે. અને કામબી નથી કરી શકતાં. એટલે પેલાનો ખોરાક બઉ સાચો ખોરાક કહેવાતો.
હા એજને બઉ મસાલા ઓછા એકદમ સાદું ભોજન ઘરનું ખાવાનું એજ ખાધું હોય અને આખો દિવસ કામ જ કરતા એટલે એ લોકોને બીજું કઈ એમ ખાવાની એટલી ઈચ્છા બી ન થતી. જે ઘરે બન્યું હોય ચૂપચાપ જમી લેવા અત્યારની જનરેશન ને જોવો - તો આખો દિવસ ઘરે હોય અને નવું નવું ક્યાંક ને કાંક માંગ્યા જ કરે ખાવામાં. આ ખાવું છે, તે ખાવું છે, જેમ જે આપડી શાકભાજી હોય તે લોકોને ભાવતી જ નથી.
હા એ તમારી વાત તો સાચી જ છે કે હવે નાના બાળકોને તો સે આપે નવું નવું બનાવી દેય નવી નવી વાનગીઓ રોજે ખાવા જોઈએ છે. આવી ખીચડી ને એ લોકો તો કોઈ ખાતા બી નથી. નવું નવું રોજે જ જોઈએ જેમ કે મુ કોઈ મંચુરિયન લઈ લો ઢોસા લઈ લો એવું જોઈએ છે. ને આજકાલ ખોરાક કેટલો બગડી ગયો છે. તેથી એ લોકોમાં એટલું પોષણ બી નથી આવતું.
હ એજ ને બારનુ ખાઈને કેટલો પેટ ખરાબ થાય છે સ્ટમક ઇન્ફેક્શન થાય છે. લોકો સમજતા નથી કે એનાથી ખાલી ચરબી જ વધે છે. જે આપડા શરીર ને સારું જે તત્વ જોઈએ એતો બારના ખાવાથી આવતું જ નથી.
હા એ તો તમારી વાત એકદમ સાચી છે કે આજકાલના બાળકોને બી સમજાવી શકતા નથી. કેમકે એ લોકો બધા સ્વાદ જોવે છે નહીં કે એ લોકો કો અમ તાકતવાર ખાવાનું કે એવું નથી ખાતા હવે પેલાના આપડા બાપ દાદા છે કે કેટલું બધું આમ તાકાત વાળું ખાધું છે ઘોળ ને ઘી ને તો હજી સુધી એ લોકો આજ દિવસ સુધી ભી કોઈ એને કે કે કામ કરો સાઠ વર્ષ ની ઉંમર માં બી તો ભી એ લોકો કરી શકે છે એ લોકોને થાક કે કઈ લાગતું નથી અને એટલું જ આપણે છ વર્ષ ના બાળક ને કશું ને તો બી એ એને થાક લાગશે કેમકે એને પહેલેથી જન્મ્યા તેથી એટલે એને હને તે બધું બહારનું ને એવું ખવડાવ્યું હોય તો પછી હવે એ લોકોને સાચો ખોરાક વિશે કઈ ખબર જ નહીં હોય
હા એજ સાચી વાત પેલા તો એટલા રોગો ભી નતા બધા રોગો હવે બહાર ન ખાવા ત્યારે બહાર ના ખાવામાં કેટલું બધું મિલાવટ કરે છે એટલું બધું અમ કલર નાખે છેને હજીનો મોટો નાખે છે એ આપડા હેલ્થ માટે બહુ જ ખરાબ છે આપડા હોર્મોન્સ માટે કેટલું બધું ખરાબ છે આપણે ઈીસ ખાલી આપડા જીભ ના સ્વાદ માટે આપડે આવું જંગ ખાય છે. એમ નથી જોતા કે આપણા પેટ માટે કે આપણા શરીર માટે કેવું છે. હવે બાળક જન્મે છે તે ત્યારથી જ એને કેમિકલ વાળું ને આમ પાઉડર ને એવું બધું ખવડાવે છે. એમ નથી સમજતા કે બાળકનું હજી તો ડાયજેસ્ટિવ સિસ્ટમ કેટલી સ્લો હોય એના બધું સૂટ ના થાય તો બી બધું એને ખઢાવી દે છે પછી કેસે કે બાડોસ નો એટલો વિકાસ ના થયો.
હા એ તો તમારી વાત સાચી છે. કે હવે આજ કલના બહાર ના ખાવાનું કે જોઈ ખોરાક કે તો એનામાં કેટલું બધું આમ કલર કે આવે છે અને ત્યાંનું આપને ખબર ભી નથી હો તું કે ક્યારે બનેલું છે ક્યારે નહી હોટલો વાળા તો જૂનું જૂનું ખાવાનું આપી દે છે. તો આપને તો ખબર નથી રહેતી કે જૂનું છે અને તેના તેલ મસાલા કે બીજી કોઈ અમ વસ્તુઓ કે શાકભાજીઓ જોઈ તો આપને નથી ખબર કે કેટ કેવું છે સળેલું બી હોઈ શકે છે એનામાં.
હા એજ ને હવે તો જો ફ્રીજ આવી ગયા છે તો બધા ફ્રીજમાં મૂકી દે બચ્યું હોય જમવાનું એટલે ફ્રીજમાં રાખે ઈ વાસી થઈ જાય બીજે દિવસે પણ તો એ લોકો એમ સમજે કે ફ્રીજ નું છે એટલે સારું જ હશે પેલાના જમાનામાં ફ્રીજ કે તો ને આજનું બનાવેલું આજે જ ખાઈ જવાનું એટલે કોઈ રોગ કે બીમારી કાઈ ના થતી પણ જ્યાર થી આ ફ્રીજ ને એવું બધું આવ્યું છે ટેકનોલોજી આવી છે ત્યારથી રોગોને બધું વધી ગયું છે બીમારી લોકો માં.
હા એ તો તમારી વાત સાચી છે કે જ્યાંથી આ જે ફ્રીજ ને હે તો ત્યાંથી વધી રહ્યું છે. પેલાના જમાનામાં કેવું કહેવાતું કે જે ચોખા કે હોય એઈ આપે બીજે દિવસે ખાય તો ઝેરી થઈ જાય બટેકા લઈ લઈ કે એ બધું ઝેરી થઈ જાય તો હવે આજ આજકાલની જ યુગોમાં બ ઘુ ફ્રીજમાં રાખી દે છે લોકો અને બીજે દિવસે તે લોકો ખાય બી છે. તો કેટલું બધું આમ ઝેર કેવાય ને એના પેટમાં પછી કેટલા બધા રોગો થાય છે એનામાં આ રોગો થાય છે જે આજકાલનો બહાર નો ખોરાક ખાય છે એ લોકો ને વધારે રોગો થાય છે ને ઘરનું જે દેશી ભોજન કે ખીચડી રોટલી કે કોઈ તાજી તાજી શાકભાજી નીલોતરી ખાય તો ઈ સારું રે આપ પણા માટે સ્વાસ્થ સારું રહે છે.
હા એજ ને હવે તો પેલા તો ભલે આપડા બાપ દાદા કામ ખાતા ભી સાદું ભોજન છે ને કામ બી બહુ જ કરતા મજૂરી જેવું કામ કરતા હવે તો ક બધા ખાય બી એવું અ મીન્સ ખરાબ ખરાબ ખાય આપણા હેલ્થ માટે સારું ના હોય એવું ખાય અને આખો દિવસ બેસવાનું હોય બધું કમ્પ્યુટર ને એવું જ કામ થઈ ગયું હોય. એટલે એનું પચે જ ની પછી બધું આપડે ચરબી જમા થઈ જાય. એ ચરબી આપડા હેલ્થ માટે કેટલી ખરાબ કેવાય કોઈ સમજતું જ નથી.
હા એ તો તમારી વાત સાચી છે અને બાકી કેવું કે હવે જેમ તમે આગળ કીધું કે ખાય એવું બધું બહારનું ખરાબ ખરાબ વસ્તુ હોય છે. એ ખાય છે અને એકને એક જગ્યા બેસીને એને કામ કરવું હોય છે. તો તેથી એની પાચન શ ક્તિ છે એ નબળી પડી જાય છે અને તેનું પાચન જલ્દીથી સારું થતું નથી તો તે થી એ લોકો ના ચરબી જમા થાય છે તો એ આમ સારું ના કેહેવાય. એની શરીર માં ખુબ ચરબી જમા થાય તો પછી ફેટ બી આવી જાય છે. તો હવે એનું ધ્યાન રાખવું જોઈએ અને બહાર નો ખોરાક થોડો ઓછો કર વો જોઈએ ભલે મહિનામાં અમે એકાદિક બે વાર થાય તો એ તો ચાલે બાકી દેશી જે ઘરનો ખોરાક એ એવો ખોરાક ક્યાય આપને ના મલે બારે
એ તો સાચો હવે આજકાલ તો પેલા તો આપડે શું હોય ઘરે ઘી બનાવતા અને ઘરેની ગાય હોય ને કચ નગર એના પાછસેથી આપડે ગીર લઈ લેતા હવે તો દુકાનેથી ઘી લે દૂધ લે બધું બહારે થી લે એ ભી કેટલું મિલાવટ વાળું હોય કેટલું ખરાબ હોય. શું ખબર એમાં શું નાખે છે, કેટલા દિવસ ચલાવવા માટે એનામાં કાઈક તો કેમિકલ્સ કેવું નાખતા હોય ને કે આ લાંબા સમય સુધી આલેને ગીત કોઈ ને શું ખબર દેશી છે, કે ની કે ગાય નું છે, કે શું કેટલું બધું મિલાવટ વાળું ખાય છે, હવે તો
હા એ તો છે, હવે લોકો કેવું કે કે અ અમૂલ વાળું ઘી આવે છે. તે સારું છે, ને આમ છેને તેમ છે. પણ એને બી આમ અ બચાવવા માટે તો એ લોકો કાંક તો કેમિકલ્સ તો નાખતા જ હશે ને ને હવે દૂધમાં બી ઘણી બધી મિલાવટો થાય છે, જેમ કે દૂધ નો પાવડર થી દૂધ બનાવીને આપે છે. કે કોઈ પાણી મિલાવે છે, તો એ બધું આમ જોતા નથી ભલે રૂપિયા તો બરોબર લે છે, પણ એ લોકો પાણીને મિલાવે છે. તેથી આપણી સ્વાસ્થ્યમાં ખુબ જ અસર આવે છે, ને આપણું પ્રો ટીન કે પોષણ મલતું નથી દૂધ પેલાના બાળકોને કેવું કે આપણે દૂધ પીવડાતા પોષણ માટે પણ હવે એવું રેવું ન થી દૂધ પી
હ એજ ને મેં તો ઘણી વખત એવું ભી સાંભળ્યું છે, કે કોઈ દૂધ નું કે છાસ દૂધ કે ઘી નું કેન જૂનું થઈ જાય એમાં એક્સપાયર વાળી ડેટ આવે એ બદલાવી નાખે એટલે વસ્તુ ચેન્જના કરે પણ બહારનુ પેકિંગમાં બદલાવી નાખે એટલે અંતે આપણા શરીર માંતો એક્સપાયર્ડ વસ્તુ જ જાય છે, ને આપણા શરીર સાથે ખિલવાડ કરે છે. લોકોને તો હવે એ લોકો ખેલ સમજે ને જે મજા આવે આપી દે છે, મોટી મોટી કંપની વાળા તો
હા એ તો છે, અને હવે આજકાલના લોકો કેવું કે કોઈ આમ ડેટ કે એવું ચેક જલ્દીથી કરતા નથી કે ક્યારે બનેલું છે, કે ક્યારે એનું એક્સપાયર થાય છે. તે એ લોકોને એનું બી ધ્યાન રાખવું જોઈએ જયારે દુકાન માંથી ખરીદી કરે તો એ લોકોને જોઈને કરે તો એ સારું રે બાકી એક્સપાયર વાળું આવી જાય ને એ ભૂલમાં ખવાઈ જાય તો તેથી બીમાર બી પડી શકાય છે.
હ એજ ને પણ ક મીન્સ ગવર્મેન્ટને બી એવુ કરવું જોઈએ કે આ આવી એક્સપાયર્ડ વસ્તુમાં કંપની આવું લેબલ બદલાવી દે એના પર થોડુંક રેસ્ટ્રિકશન કે નાખવા જોઈએ જોકે આપડે બધે ના પોચી વળાય ગવર્મેન્ટ બધે ના પહોંચી વડે પણ કાક એવા રૂલ્સ કે રેગ્યુલેશન નીકાળવા જોઈએ એ લોકોને કે આ બધાના પેટમાં બધા ખરાબ જાય ની
હા એ તો તમારી વાત એકદમ સાચી જ છે, કે સરકારને એવા નિયમો ની નીકાળવા જોઈએ કે કરવા જોઈએ કે જેથી દુકાનદારો કે આ કંપની વાળાને થોડું અસર પડે અને તે લોકો જે આ ખોટું કામ કરે છે, કે લેબલ હ ટાવી દે છે, અને બીજા લેબલ ચોડે છે. તો એ લોકોને નુકસાન થવું જોઈએ કે એ લોકોને ખબર હોવી જોઈ કે આ કરવું ખોટું છે, બીજા માણસો જે બિચારા લે છે. એ લોકો ના પેટમાં કે કોઈ બી શરીરમાં બીમારી થઈ જાય છે તો એ લોકોને એકસ સજા મળવી જરૂરી છે સરકારને એ લોકોને સજા આપવી જોઈએ.
હા એજ ને સાચી વાત છે તમારી.
હા તમારી જોડે મને આ વિષય ઉપર વાત કરીને ખુબ મજા આવી કે તંદુરસ્ત તો કેમ રહેવું આજકાલનો ખોરાક કેવો છે અને પેલાનો ખોરાક જે સાચો ખોરાક કહેવાતો. ઈ કેટલો સારો હતો ને ખુબ મજા આવી જાણકારી મલી મને તમારાથી જાણકારી મલી.
હા મને ભી બહુજ મજા આવી આવી જાણકારી મળી. આવી જાણકારી તો આપને આગળ ભી પહોંચાડવી જોઈએ બીજાને ભી કેવું જોઈએ તો બધા જાગૃત થાય.
હા ઠીક છે લો બાય.
બાય. વાહ.